હલો . હલો. હલો. હલો જય શ્રી કૃષ્ણ.
કેમ છો મજામાં છો.
તમે છો. હલો.
હા બોલો ને તમારે બહુ અવાજ બહુ અવાજ થાય છે ત્યા.
હા હવે તમારો આય વો
આવાજ આવે છે તમને નદી
હા આવે છે આવે છે.
બોલો આજે આપડે સેના વિશે વાત કરીશું. હલો આજે આપણેે સેના વિશે વાત કરીશું. આવે છે મને તમારો અવાજ
ફૂડ ઉપર કરવાનું છે ઠીક છે
હા સારું.
તમે જો આજે ઘર ઘણા બધા લોકો કરે છે અને ફાસ્ટ ફૂડ ખાય છે. પછી એમને શું થાય કે એમને વાત સાચી છે અને છોકરા લોકોને ફાસ્ટ ફૂડ ખાવાનું હોય વધારે એમની ગ્રોઈંગ છે. ઠીક છે આને આપણે તો શું રીતના હોમમેડ ખાવાનું ખાઈએ છીએ ગંદુ ખાવાનું. વધુમાં વધે છે.
સાચી વાત છે અત્યારે બધાને ઘ હા
હલો હલો